હેલો કેમ છો.
હા બેન મજામાં તમે કેમ છો.
બસ મજામાં બસ આ સ્પર્ધા કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી ચાલે છે.
એવું છે.
હા હવે આમ એક્ઝામ આવશે ને
વર્ગણિક એક્ઝામ આવશેય સ્પર્ધાત્મક
હા અને સ્પર્ધા તો કેવું કે આપડે આમ જીવનનો એક ભાગ છે એવું
ભત છે હા સાચી વાત
હા પરંતુ સફળતા સતત મહેનત શિસ્ત અને ધીરજ નું પરિણામ છે
હા
અને આજના હા અને આજના સમયમાં તો સરકારી નોકરી ઉચ્ચ શિક્ષણ અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા નું મહત્વ ખુબ બું ત કોઈ કંપનીમાં કે એમાં પણ નોકરી માટે અપ્લાય કરો તો ત્યારે પણ એ લોકો એમ કેહેતા હોય છે કે તમારે આ પરીક્ષા આપવી પડશે ત્યારે જ તમને લેવામાં આવશે
હા
હા
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઘણું જ ઘણી સ્પર્ધા છે બાળકોમાં
હા અને આ પરીક્ષાઓ માત્ર જ્ઞાન જ નહીિ પરંતુ ઉમેદવાર છે એની મહેનત સમય ન આયોજન અને નિર્ણય લેવાની ક્ષ અને માનસિક શક્તિની પણ આમ કસોટી કરતી હોય છે
સાચી વાત છે તો
અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો મુખ્ય હેતુ તો લાયક અને મહેનતુ ઉમેદવારોની પસંદગી કરવાનો છે. ભારતની આમ વિવિધ પરીક્ષાઓ છે, જેમકે યુપીએસસી છે જી પીએસસી છે, એસસસી છે, નીટ પછી જી ગેટ, નેટ વગેરે આમ લાખો વિદ્યાર્થીઓ આપે છે પણ દરેક પરીક્ષાની પોતાની આમ અલગ પદ્ધતિ અને અભ્યાસક્રમ હોય છે. પરંતુ સફળતાનું મૂળ મંત્ર તો એક જ હોય છે જે છે નિયમિત તૈયાર.
સાચી વાત છે અને. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે બાળક આજકાલ ઘણી જ મહેનત કરતા હોય છે, પોતાની રાતની ઊંઘ બગાડી ને વહેલા ઉઠી જાય છે, તો જ્યારે આવું બાળકોનું સિલેક્શન થાય છે. ત્યારે એ લોકોને ઘણી ખુશી થતી હોય છે, કે એ લોકોની મહેનત સફળ થઈ.
હા. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સૌથી પહેલા સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવું જોઈએ આપડે ત્યારબાદ પરીક્ષા નો અભ્યાસક્રમ છે. પછી પ્રશ્ન પ્રશ્નપત્ર ની પદ્ધતિ છે. અને ગુણ વિતરણ આપણે આમ સમજવું જોઈએ પછી રોજનું આપણે આમ ટાઈમ ટેબલ બનાવીને નિયમિત અભ્યાસ કરવો જોઈએ
હા અને સ્પર્ધાત્મક તૈયારી કરતી વખતે પહેલી વાત તો એ છે, કે તમારું મનોબળ ખૂબ જ કઠિન હોવું જોઈએ કે કોઈ વાર એક જ વારમાં તમારા થી ના પણ થાય તો તમારે બીચવાર આપવી પડે તો પણ તમારું મન તૂટી ના ભંગે
હા એ તો વાત સાચી છે. અને બને ત્યાં સુધી આપડણે આમ શોટ નોટ તૈયાર કરવી જોઈએ. કેમકે સમયાંતરે આપડણે આમ પુનરાવર્તન કરવું ખુબ જ જરૂરી છે.
હા, અને ખાસ કરીને તો તમારે જૂના જે પ્રશ્ન પ્ર્નાપત્રો છે, એને ઘણી પ્રેક્ટિસ કરવી જોઈએ. તો તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો
હા, તો વાત સાચી છે. અને મોક ટેસ્ટ લઈ લો એ તમે સીધું એમ જ અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો અને સમય મર્યાદાના પ્રશ્નોની આમ ઉકલવી ઉકલે ઉકેલવાની પ્રેક્ટિસ સફળતામાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. હા અને તેનાથી કેવું કે આત્મવિશ્વાસ પણ વધે છે, અને પોતાની જે નબળાઈઓ છે. તેના વિશેે પણ આપણને ખબર પડે છે.
હા, અને આજકાલ તો કોચિંગ પર કોચિંગ્સ પણ ઘણા બધા થઈ ગયા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે અને ઘણી વાર જો અમુક બાળકો હોય જે કોચિંગ ક્લાસની ફી નહીં ભરી શકતા હોય તેવા બાળકો માટે યુટ્યુબ પર પણ ઘણા એવા વિડીયોઝ હોય છે વિડીયો લેક્ચર્સ હોય છે. જેનાથી બાળક ભણી શકે તો એ ખૂબ એક સારી બાબત છે.
હા એ તો વાત સાચી મેં પણ અમુક વાર જોયા છે, કે ઘણા વિડીિયો અ ફ્રીમાં અલેબલ હોય છે, યુટ્યુબ પર જે બાળકને આમ સ્પર્ધાત્મક પરી પરીક્ષા પાસ કરવામાં ઘણા મદદરૂપ બનતા હોય છે. અને આજના સમયમાં તો ટેકનોલોજી પણ આમ તૈયારીમાં ખુબ મદદરૂપ બનતી જાય છે જેમકે તમે કીધું ઓનલાઈન ક્લાસીસ છે પછી ડિજિટલ લાઈબ્રેરી છે. પછી શૈક્ષણિક એપ્લિકેશન્સ છે. અને એ આ આધારિત આમ સાધનો દ્વારા વિદ્યાર્થીઓ વધુ અસરકારક રીતે અભ્યાસ કરી શકતા છે.
સાચી વાત છે અને હવે તો કોલેજોમાં પણ ઘણી સવાર જોડે જોડે જ કોમ્પિટટિવ એક્ઝામની તૈયાર પણ કરાવવામાં આવે છે. જેથી બાળકને કોલેજ પતે પછી વધારે ટાઈમ ના આપવો પડે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે.
હા અને કેવું કે પણ માત્ર ટેકનોલોજી પર આધાર આપણે આમ રાખવાને બદલે પુસ્તકોને શિક્ષકો ના માર્ગદર્શનને પણ મહત્વમ આપવું જોઈએ.
હા સાચી વાત છે એ તો
અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નિષ્ફળ અથવા તનાવ નો સામનો કરતા હોય છે. પરંતુ નિષ્ફળ પાતો અંત નથી તે કામ સુધારાની તક છે.
હા અને જે પણ બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમના માતા પિતાએ પણ એ વાત સમજવી જોઈએ. તે એ બાળક ઘણીવાર ઘણા બધા ટેન્શનથી જમે તેમ તમે કીધું કે તનાવમાંથી ગુજરતા હોય છે. તો મા બાપે એવું પ્રેશર ના બનાવવું જોઈએ. કે તમારે આજ એક જ એટેમ્પ્ટમાં પરીક્ષા પાસ થવી જવી જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને આત્મવિશ્વાસ પણ બાળકે આમ જાળવવો જોઈએ અને સકારાત્મક વિચારસરણી પણ આ રાખવી જોઈએ, અને સતત પ્રયત્ન કરતા રહેવું એ પણ એ ખુબ જરૂરી છે.
હા અને બાળકનો જેટલો સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ હોય છે એટલો જ એમના મા બાપનો પણ હોય છે, તો મા બાપ પણ એટલું જ એમને સપોર્ટ કરવું જોઈએ એમને સમજવું જોઈએ.
હા. ઘણા માં -બાપ તો પોતાના બાળક ને આમ પ્રેશર પણતા કરતા -કરતા હોય છે. કે વાંચ વાંચ વાંચ અને જેના સારા ગુણ આવ્યા હોય તેની સાથે સરખામણી પણ કરતા હોય છે, કે આના આવ્યા તો તારા કેમ ના આવ્યા. એના એના લીધે હા એના કારણે બાળક પર ઘણું પ્રેશર બની જાય છે. બનતાને લઈને.
ને બાળક મનમાં- મનમાં મુંજાય જાય મુંજાઈ જાય છે પછી એક બાળક પોતાના માં -બાપને કંઈ કહી નહીં શકતો.
હા. એટલે આમ કહીએ ને કે એ સમયે આમ વિદ્યાર્થી એ અભ્યાસ ની સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય નું પણ આમ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ સંતુલિત આહાર ખાવો જોઈએ. નિયમિત કસરત કરવી જોઈએ અને થોડું આરામ એક યા‌ત્રતા વધારવા માં પણ પણ મદદ કરતો હોય છે.
સાચી વાત છે.
હા અને એમ કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માત્ર બુદ્ધિથી નહીં પરંતુ યોગ્ય આયોજન સતત મહેનત અને ધીરજ અને આત્મવિશ્વાસ થી પણ આમ મળતી હોય છે.
સાચી વાત છે, ધીરજને આત્મવિશ્વાસ રાખો તો ખૂબ જ જરૂરી છે.
હા, હા. અને જે વિદ્યાર્થીઓ આમ નિયમિત અભ્યાસ કરે છે, સમયનો સદઉપયોગ કરે છે. અને ક્યારેય હાર માનતો નથી. તો એ એક દિવસ આમ જરૂર સફળ વ્યક્તિ બની શકે છે.
હા છે.
અને આમ કેવાય ને કે સપના જોવાથી સફળતા મળતી નથી પણ સપનાઓને સાકાર કરવાવામાં. માટે દરરોજ મહેનત કરવી પડતી હોય છે.
સાચી વાત છે, તો તમારી
બે સફળતા એક જ આમ પ્રયત્નોમાં નહીં પરંતુ સતત પ્રયત્નોમાં પણ નામ છુપાયેલી હોય છે.
હા સાચી વાત છે, કોઈકવાર આપણે એકવાર એક્ઝામ આપીએ અને
આપણું સિલેક્શન ના થાય તો આપણે મુંઝાઈ જતા હોય છે, પણ અત્યારે આપણે એવું સમજવું જો જોઈએ કે એ આપણી વધારે સારી તૈયારી માટેની એક
પડાાવ છે
હા હા એ તો સાચી વાત છે એટલે તમારે કોઈ દિવસ નિરાશ ના થવું જોઈએ જો તમે પરીક્ષામાં અસફળતા આવતો
હા
કેમકે હા કેમકે એ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે પણ ઘણી બધી મ્પિટશન હોય છે અમુક તેમના જેટલી ઉંમરના હોય છે અમુકના નાના હોય છે એટલે ઘણા બધા લોકો પરીક્ષા આપ હોય છે અને અમુક વાર એ લોકો પણ
ઘણી બધી વાર આપતા હોય છે
એ તો સાચી વાત છે એટલે સ્પર્ધાત્મક પરીક્ષા ન પણ આપણે જીવનમાં ઘણો રોલ છે
હા
વાંધો નહી સારું સારું છે
હા હા સારું ચાલો ઓલ ધ બેસ્ટ
હા